હમ.
હલો.
કેમ છો?
મજામાં છે. તમે કેમ છો?
મજામાં કઈ નઈ, બધું તબિયત. મોસમ ને બધું તબિયત બીગળે છે ને.
હમ, બઉ દિવસમાં તમને ફોન કર્યો છે, તમે.
હા, ખુબ હાલ થઈ છે. એ કેમ છે, સેવિંગ વગેરે બી થતી ને આવે એટલા માટે.
હમણાં આડ અમે બી સમંગ કરવાછ પછી લાગી છે.
હમ કેમ છે, સેવિંગ કરેલ રહે તો બહ સારું થાયને.
હા.
ક્યારે બી જરૂરત પડે, હમ ક્યારે ભી જરૂરત પડે તો કોના આગાડી હાથ ફેલાવા માટે કેમ છે, આઈને થાય ને? અને આ ટાઈમ પે કોઈ દેતું બી નથી.
આવી સેવિંગ જો કરવાના તો પછી આપડે ઓટ સિજનમાં કોમ પડવાનું.
હા, અહીંયા. સેવિંગ અને આવડા કેમ છે? સેવિંગ કરે તો બહુ સારું થાય. આ ટાઈમ પ ક્યારેક સેવિંગ લાગી છે, કે તે કામ પડે ને એટલે
હા.
એ હ, તે છે. હ હા. બેંકમાં વગરે સેવિંગ ઘેર ઘરમાં નહી થતી. પણ એવું ભાયર બેંક વગેરેમાં મળેલે છે ને. તો જલ્દી થાય છે રિંગ, હા એ આપ. હા, એ પણ ફાલતુ ખર્ચે ખરે ને, એ ના થવું જોઈએ.
હા, એ બરોબર બોલે તમે, ફાલતુ ખર્ચ. નહી થવું જોઈએ આપડી એવું, બોલે છે સેિંગ થવું જોઈએ. અને આપણે આપણે સેવિંગ આપણે સેવિંગ કરવું જ જોઈએ ને, તો પછી આપડે આઉટ સિઝનમાં કોમ આવશે સેવિંગસ હક્સિજનકવામાં આવશે ને. પછી કશું પાપવાનું ન ત્યારે પછી આપણેે સેવિંગ પર જિંદગી જીવવાનું.
હા, કેમ કે વિશ્વાસથી પૈસા લેવાનું, જે તેને ડબલ ના પૈસા દેવાના, અને હિ કોઈ પણ આવડા. હા, આવળ ના એવા કડિશન તો કોઈ નથી પૈસા દેતું. પેલી વાત તો કોઈ કોના પે ભરોસો નથી. કરતું, એટલા માટે. હમ, હમ એટલે એક મનુ નામ ની આપની સેવિંગ આપણને કરી લેવાની આપણે. આપને આપનું હુશારા મેલી નાને તો બહુ સારું થાય.
હા, હમ સેવિંગ રહેવું જોઈએ.
હા, સ્વિંગ કરેલું તો બહુ હારું થાય ને. અને ક્યારે ભી, રાત્રે રાત્રની વખતે કહો કે ક્યારે ભી કહો, એ ખા દવા. દવાખાનામા ભી લાગી જાય તે સેવિંગ.
ખબર પડે છે. લાગી જાય, આપણે એકદમ લગા દઈએ.
જ હા, આવડા નું તો એવું થઈ જાય છે, કોને ક્યારે શું થઈ જાય ને એનો વર્ષ. આપણેને કેમ છે, લોકો જેમ ના? ક ચીરાના તેમ નાચવા જાય છે. એટલા માટે એ બટા ફાલતુ ખર્ચે કરી તે તેમ કરી રહ્યો ને એટલા માટે આપણ પણ તીનાથી જાસ્ત સારું કરે હારું
એ હવે તમને ખબર છે ફોન પે ગૂગલ પે.
હા એ બ
આપડે હવે અ આપડે સ સેવિંગ કરીએ તો પછી બધા લોકો બહાર જાય તો પછી પૈસા નહી દેતા પછી લો માર પાસે ઓનલાઈન છે મે હારીલી દઈશ તમે પછી હારી દેજો એવું છે.
હા. એ ઉ બી કરતા આવે છે. કારણ કે એમ છે આવડા ઈ ઇન્ટરનેટ નો જમાનો છે સાયન્ટિસ્ટ બહ આ આગાડી ચાલ્યું છે પણ એવું છે કે આપણે જો સેવિંગ કરી ના તો ક્યારે બી કોઈ બી કામ આવે છે ક્યારે આપની કને કેશ નથી એમ નહી બી રહી તો પણ કેમ છે ઓનલાઈન વગેરે કરેલ રહે એટલા માટે.
હા એ બરોબર બોલે છે તમે કશું કઈ કોમ આવે છે આપડે સેવિંગ અને આપડે ખર્ ખર્ચા માટે કશું રે છે ને તો પછી આપ સેવિંગ કાઢવીને ખર્ચી લેશું પછી એ ભાઈ બહેનમાં પછી પાર્ટી બીટી બર્ડે બીડે પાર્ટી આવે છેરી
એ હા નહી પણ તમે જે એ હા એ તમે જે પાર્ટી વગેરે કરે છે તો એ તો નથી કરો કારણ કેમ છે એ જો કરવા માટે ના તો ફાલતુ ખર્ચે હો હોય. હા એ એ તો કશું કરવું નાહી જોય જે.
એક જ દિવસ ખર્ચો કરવાનો હોય પૂરો બેકાર કરવાનો પછી કરવાનો નહી ખર્ચો
નય એ એટલું તો એમ ના છે પણ ખર્ચ કરવાનો નથી કારણ પાર્ટ
ના કરવાનો ના કરવાનો પણ એવું નહી જો આજે એવું છે તો કાલે એવું છે બરોબર છે ને આજ
હા હા તે તો છે પણ તે કેમ છે અ
કશું ફરવા બી
હમ્મ તે કેમ છે ફેરવા તે મજા મારાની તેમ નથી પણ આપની સેવિંગ આપ પણ કરે ના તો ખુબ બહુ હારું થાય.
હા.
હમ્મ તે કેમચ સૈવી વગેરે તે સેવિંગ નથી થતી હા પણ તે કઈ કામનું નથી નહી સેવિંગ તમારી બહ છે અને ભાઈ તમે કરી રહ્યા એન્જોયમેન્ટ તો ઠીક છે સારું છે તે તો
હા.
હમ્મ પણ એ કેમ છે તમારી સેવિંગ નથી અને તમે બઠો પૈસા તેના મેં જોડાઈ રહ્યા એ બી નતું કામનું
હા એ બરોબર છે સેવિંગ કરશું તો જ આપડું કઈ થવાનું.
હા અને કેમ છે ક્યારે બી કામ આવી જાય ને એટલે
હા એ તો ચ સેવિંગ આપ આપડી આપડી સેવિંગ આપ ખવાનું પછી
અમ હમ્મ અને આઈ ટાઈમ પે કોઈ દેતું બી નથી આવડાના જનરેશનમાં કોઈ કોના આપે ભરોસો નથી કરતું ને એટલા માટે આપની સેવિંગ આપને જ કરેલ રવા દેવાની હા ઓશારી આપણને કરવાની ન તો બ બહુ થાય. ના પણ જો બટા પૈસા એ બર્થડે પાર્ટી માં એ ઇન્વેસ્ટમેન્ટ કરી દેને એટલા માટે પ હ આય થ પ્રોબ્લેમ આ હમ
આપડું કઈ શું કોમ ન આપડે જ કામ આવવાનું નતું કછું કોને નહી કામ આવતું
કામ તો આપને જ આવે છે ને તે એટલા માટે આપણને હુશારી રહવું કરવાના
તમારું કેવું છે કે સેવિંગ કરવું જોઈએ કે નહી કરવું જોઈએ
કરવું જોઈએ ક્યારે બી કેવી બી વખતે કામ આવે છે
હા હ બરોબર બોલા છેો તમે સેવિંગ કઈ બી કામમાં જાય છે અને આપડે જ કામવા લોકોને બીજાને નહી કામવાની
હા અને કેમ છે અ આવડાના જનરેશનમાં તો સેવિંગ કરે લોકોને ક્યારેક શું થઈ એનો ભરોસો નથી ને અને હમ તો એટલા માટે સેવિંગ કરવાું જ જોએ છે
હમ લેટ છે મારું આપડ સેિંગ આપડે જ કોમ પડશે પછી આપડે આપણે સ્મિંગ કરશું તો આપણે આગળ પછી ફ્લેટ બ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ભી લાગે છે
હા ઘેર લેતા આવે છે ગાડી લેતા આવે છે આપના જે સપના પૂરા કરે કરવાના છે ને તે બી કરતા આવે છે એટલા માટે
હા એજ છે ને
હા તો એટલે આપ જસ એ હા એટલે કે આપણને સેવિંગ કરવ જો હા આગળ બી નને જવં છે ને તમે બું બઠું બોલે છે બિશ્રણ જો અ બિશરાન માયક મને રહું છે તેની માયક મને ગાઢી જોઈ છે તો એટલા માટે તમે સેવિંગ કરો તો તમને બઠું મળશે તમે જો બઠા પૈસા એવા એવા પાર્ટી પુર્ટી મે ઉડાવશું ને સેવિંગ નથી કરવા તો પ તે કામનું નથી તમે તમે એક બારીક બારીક ખર્ચા ભી તમે તમાર વય પે લખશો ને એક નોટ નોટ કરી લેજ તો કેમ છે સેવિંગ આપ
કોને કેટલા પૈસા લાગે છે કોને કેટલા નહીં લાગે છે કોને કેટલું ખર્ચે છે બધું જે અમારી મોટી ફેમિલી છે ને એનામાં પછી બધું અમારા દાદા ને એ બધું રાખેલું છે મુકી રાખેલું છે કે કોને કેટલા લીધા છે કોને કેટલા લીધા છે કોના પાથી કેટલા લાયા છે એ બધું લખેલું છે
તે કેમ છે તેમમમ આપ નહી પણ તે કેમ છે કે બઠું લખેલું રહેે તો કેમ છે આપને ફતુ કર ખર્ચ ક્યાં થાય રહ્યો આ બઠું માલુમ પડે આપને તો આપને તે થંભાલતા ભી આવે છે ને
દાદા જયારે ડાયરી ખોલે છે ને ત્યારે બધું કે છે કે આટલો ખર્ચો થઇ ગયો છે એટલા આ મહિનામાં આટલો થઈ ગયો છે તમે ઓછો કરર્ચો કરી નાખો હવે હવે બઉ ખર્ચો કરી દીધો તમે એવું કે છે અમારા દાદા
મારી ખર્ચ ધ્યાનમાં આવે છે ને એ આપણ જો ધ્યાનમાં મેલન જને તો કંઈ નથી આવે એ બારીક બક
હા હા એજ છે બરોબર બોલું છે તમે તો
તો એટલા માટે પ પણ તે એક નોટ કરી લેને તો ખુબ સારું
હા એજ છે ને નોટ કરવું જ જોઈએ કરશું તો આગળડી કશું થવાનું ન તો પછી
કઈ નહી હા એ બઠું બું ખરાબ થાય ને અને આવણાંના કંડિશનમાં તો બહુ ખરાબ છે
હા એ છે ને હવે જ કરું જ જોઈએ છે
હા કેમ છે આવડા તો ખુબ જ મંજે એટલું માટે ખરાબ છે સીઝન પણ બટો ખરાબ છે અને ક્યારે બી ખેતર માટે કઈ ભી પૈસા લાગે છે પીક નથી પાકતું તો એમ સેવે હમ કેમ છે પીક ભી નથીું પાકતું તો પ કેમ છે કામ ભી આવે છે તે પૈસા ખર્ચા માટે અને આવડા તો શાણાપોરેની ફી વગેરે તે પણ બહુ માહા થઈ જલ છે ને એટલા માટે તેની ફીઝ વગેરે હા તે થોડી રોકાવતું તે તો ભરું જ પડે ને આપને એટલા માટે હમ
કાલેજ ગઈ થાવે માર નાનો ભાઈ બન છે ને એમની સ્કૂલ ની ફી ભરવા ગઈ તેમની નાનાની છે ને જર કે તેમાં છે એની તેત્રીસ હજાર ફી છે
હા તો ખુબ જ ફી હ ખૂબ ફી લાગે છે ને એટલા માટે
હા બઉ બોને આપડું સ્કૂલ બેગ આપડું બસ ભાડું અલગ છે નામાં પછી ઇન્વેસ્ટમેન્ટ અ થઈ જાય જે આપડી સેવિંગ કર
ખં જાય તો ખૂબ ખર્ચા થાય પણ કેમ છે આપના જો આપણી હું સારાઈ દેખાડીને એ વાત લે તો ખુબ હારું થાય ને તો કઈની પહી બ તો અસ્તવ્યસ્ત ઘ ઘર બી બટું બિખર જાય ને બટું કર્જ વગેરે થઈ જાય તે બી કામનું નથી હમ એટલા માટે આ પણ સેવિંગ કરે તો ખુબ હા
જોઈએ છે ના તો પછી કશું નહી
હ એટલા માટે સેવિંગ કરવી ના તો ખુબ હારું કારણ કેમ છે આપનું હારું બી થાય ને આપડે બટું એમ એટલા માટે મન સેવિંગ કરવા જ જોઈએ જે બટન બઠ્ઠાને આઈ આઈ સમજુ જ જોઈ છે કે સેવિંગ કરવા જ જોઈ છે પણ બાકી લોકો છે ને મોજ મસ્તી માં બઠા પૈસા ઉડી દે એવી કામનું નથી
હ
એટલે તમે બી સેવિંગ કરો ખૂબ જરૂરત છે સેવિંગની અમે બી સેવિંગ ખૂબ કરએ છે
ચાલ છે ચલો ટાઈમ પતી ગયો
હવ હવ